હા છે અવાજ આવે છે બોલો બોલો.
હા બસ મજામા હતા. તો આજે આપડે સેના વિશે વાત કરીયશ સોશિયલ મીડિયા વિશે વાત કરીએ બરોબર.
હા હા બસ એવો જ વિચાર છે કારણ કે સોશિયલ મીડિયા અત્યારે જે પ્રમાણે દુરયો ઉપયોગ ઉપ કરી રહ્યા છે માણસો તેના માટે આપણે. સોશલ મીડિયા ન હા બોલો બોલો
હ એ જ કહું છું કે સોશિયલ મીડિયાનો દુરપયોગ આજે બહુ વધી રહ્યો છે તો એના માટે. આપણેે શું કરવું જોઈએ?
હ સોશિયલ મીડિયા તેના માટે તો આપડે જે મોબાઈલ વગેરે જોઈએ તો એનો ઉપયોગ કામ પૂરતો જ કરવો જોઈએ જેણે કે જે આપણે અત્યારે વાત કરીએ છીએ તે કામ પૂરતી જ કરીએ છીએ અને કોઈ- કારણ થી આપ વાત કરીએ છીએ તે પ્રમાણે યુજ કરવા કે જે કોઈહે ને યુટ્યુબવગેરે ટાઈમપાસ માટે વિડીયો જોવા. તે કોઈ યોગ્ય નથી તમે મોબાઈલ જુવઓ તેવી. તે એક નુકસાનકારક જ ગણી શકો.
હા એ વાત તો છે કે. ઓમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા ના ફાયદા પણ એટલા બધા જ છે.
હમ્મ હા ફાયદા તો છે જ. હા હા બોલો.
એમાં એવું છે કે ફાયદાઓ એટલા બધા છે કે ઘણી બધી માહિતી આપ- પણે ઓનલાઈન જોઈતી હોય ને તો એ તરત જ મળી જાય છે જ્યારે ઓમ આપણેે માહિતી મેળવવા માટે કોઈ ન સંપર્ક કરવો જોઈએ કે એ બધું કરવું પડે. અને એ બધી માહિતી ઓનલાઈન- તરત જ મળી જાય આપણને, જો આપડે ઉપયોગ ફાયદા માટે કરીએ તો. નહીંતર પછી તો નુકસાન જ છે સોશિયલ મીડિયા આપણા માટે.
હા, વાત સાચી કરી. અત્યારે જો માણસો પણ સારા યુઝ કરવા માટે જો કોઈ યુટ્યુબમાં કોઈ માહિતી મેળવું હોય તો વિડીયો જોવે છે જે સ્ટુડન્ટ વગેરે પણ કોઈ- કો સબ્જેક્ટમાં ન ફાવતો હોય તો તેના માટે તે પણ યુઝ કરે છે પણ બીજી બાજુ એ- પણ છે કે નાના જે છોકરાઓ છે. તે પોતાના ટાઈઇમપાસ માટે જે કાર્ટૂન વગેરે જોવે છે તે કોઈ અંશે યોગ્ય નથી એ જોવુ કારણ કે તેનાથી તેમને બુદ્ધિ તો આવશે જ નઈ એમ જે ટાઈમ વેસ્ટ થાય છે અને તેનાથી બુદ્ધિ આ ટાઈમ વેસ્ટ થાય છે જે ખોટો- ટાઈમ વેસ્ટ થાય ન એની જગ્યાએ તે પોતા જે પણય યુટ્યુબમાં. સારા કામ માટે એને યુઝ કરે યુટ્યુબને. કે કોઈ સોશલ મીડિયા ને ત સારી આવાત ગને. અત્યારે ઘણા માણસો ઇન્સ્ટાગ્રામમાં કેવું કરે છે કે રીલ. જોઈ જાય છે જોઈ જાય છે અને સેન પણ કરી જાય એટલે તેના કારણે કેમનો મિત્ર પણ ડિસ્ટર્બ થાય અને પો તો તે પણ ડિસ્ટર્બ થાય છે આવું પણ ઘણા બધા લોકો કરે છે.
ના એમાં એવું હો છે કે પોતે તો ડિસ્ટર્બ થતો જ નથી પોતે ખાલી ટાાઈમ બગાડતો હોય. છે. અને બીજાને પણ ટાઈમ બગાડતો હોય છે, એમ બીજા હવે જોવેવે મોકલેલી હોય સામે તો પછી એ જોવાના હતા ખરે તો જોવે એટલે અમે એમને પણ એવું જ જોઈતું હોય છે.
હા હા બરાબર હા એવું બધ ક બ. તમે મિત્રો પણ એ એવા પણ નથી હોતા કે જે હવે રીલ જોજજ કરે ને તમે સેન્ડ કરે જોઈ જાય અમુક લોકો એવા પણ હોય છે, કે જે રીલ ન રિસ્પોન્ પણ નહી આવતા. મળને એ પ્રકારના પણ હોય છે કારણ કે તેમને ખબર છે, કે આજે ઇન્સ્ટાગ્રામ વગેરેમાં રીલ જોવી તે એક નુકસાન જ છે કોઈશે તેમાં કોઈ ફાયદો તો જણાતો જ નથી હા તમે એવું કહી શકો કે અંદર કોઈ પણ અમુક ર્યૂઝ એવી પણ આવે છે, કે જેમાં તમને કોઈ માહિતી. મળે કે દેશમાં શું ચાલી રહ્યું છે શું નથી ચાલી રહ્યું અત્યારે જે નીટનું પેપર લીક થઈ. તેના કારણે પણ ઘણી બધી પાર્ટીઓ વગેરે જે પેલા ઉપર છે. એવી પણ માહિતી મળી શકે અને ખોટી પણ માહિતી મળી શકે અમુક લોકો જેવું કેવું કે કોમેડી જે રીલ્સ વગેરે આવે. તેવી જો જોઈ કરે છે, અને અમુક લોકો જે સોશિયલ મીડિયામાં અત્યારે જે ચાલી રહ્યું છે. એવું પણ જુવે છે એમ.
હા એ વાત તો તમારી સાચી. જે આ દસો જે બનાવે છે ને એના ઉપર તો મારા અંદાજા પ્રમાણે તો. મારું માનવું એવું છે કે સરકારે બેન જ મૂકી દેવો જોઈએ, એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ. થઈ જાય કે દુરપયોગ થાય જ નહીિ કારણ કે હવે જો આમાં પાછું એવું નથી હોતું ડ્રેસ બનાવે છે, એમનું પણ એક કારણ હોય છે કે એમને એના પૈસા મળે છે, બરોબર આપણે જો જોઈને ટાઈમ બગાડી. એટલે પૈસા મળે છે એટલે એ તો બનાવવાનું બંધ નથી કરવાના. પરંતુ આપણને આપડ. સમજીને જો આપડે જોવાનું જ બંધ કરી દઈએ તો પછી એમના વ્યુઝ ના આવે ને એમના પૈસા ના મળે. પૈસા ના મળે તો એ બનાવવાનું પણ બંધ કરી દે ધીરે ધીરે. એટલે જો આનાથી ફર્ક એટલો પડે કે તમે ઉપયોગ તમારો ઘટાડો અને નુકસાન બીજાને થાય.
અને એ પણ આવી રીતે પછી બીજા લોકોને જે આનાથી દુર ઉપયોગ જે થતો એ અટકે. કારણ કે સોશિયલ મીડિયા ઉપર ઘણી માહિતી સાચી હોય છે પરંતુ જેટલી સાચી હોય છે. છે એનાથી વધારે માહિતી તો ખોટી પણ હોય છે ત્યાં જ તે જ ને જ કારણ કે હવે જો તમને કોઈ પ્રશ્ન નો જવાબ જોઈતો હો બરોબર. તો હવે એક પ્રશ્ન તમે પૂછ જો કંઈ યુટ્યુબ ઉપર લખ્યું કે તમારે ચોપડી છે તો આ ચોપડી નો આયરા નંબર ન પ્રશ્નવ નો જવાબ શું આવે બરોબર.
હમ્મ.
તો હવે એમાં જ જો તમે ત્રણ ચાર વિડિયા અલગ અલગ જુઓ ને તો ત્રણ ચારમાં અલગ અલગ જ જવાબ મળે તમને તો હવે એ વખતે તમારે વિચારવું પડે કે કયો જવાબ સાચો હશે અને એ બધું એટલે તમે હું તો કાલીને તમારે જોવું છે કે પેલો વિડીયો જવાબ હાચો કે હું માની ના લેવું જોઈએ એમ.
હા એ વાત સાચી કહી તમે. હા જે પણ અમુક એવા પણ વિડયો હોય છે કે જેમાં માહિતી બધી ખોટી હોય છે અને જે માણસોને એવી રીતે પણ કહેવામાં આવે કે સામે વાળો માણસ વિડીયો જોઈ તો તે સાચું જ માની લે છે તેને ખબર જ પડતી નથી કે વાત માહિતી સાચી છે કે ખોટી છે અને અત્યારે જુ ટ્રેન્ડમાં જે એ આઈ ચાલી રહ્યું છે. તેના કારણે કેવા કેવાય જે વિડીયો બનાવવામાં આવે છે અને જે અત્યારે આપણા જેવા જા જેનજી કે વગેરે જે નોર્મલ જે માણસો છે તે તો ખબર પડી જાય. કદાચ ખબર પડી જાય છે કે આ એ જનરેટર છે પણ અમુક લોકો જે વૃદ્ધ માણસો છે તેને ને ખબર જ નથી પડતી કે આ એક એ આઈ દ્વારા પણ આવું બનાવી શકાય છે આટલું બધું પાવરફુલ એ આઈ અવે છે એ પ્રમાણે અને ઘણા બધા લોકો જે સોશિયલ મીડિયા ન તો શિક્ષણમાં આપણને યુઝ કરે છે એટલે કે પરીક્ષાની તૈયારી કરવી નવી સ્કીલ શીખવી. પ્રોગ્રામિંગ પાસાઓ શીખવી ઘણું બધું.
હા એ વાત તો તમારી સાચી એમાં તો લોકો જે ઉપયોગ કરે છે એને તો કઈક વાંધો ના આવે એ ઉપયોગ સારો જ છે એમનો તો પરંતુ જે આ રીલ્સો જોવે છે અને ટાઈમ બગાડે છે તો એનાથી શું થાય છે કે એક તો એ એમને આળસ વધે છે મોબાઈલ જોજ કરે જો એમના વિચારવાની શક્તિ પણ ઓછી થતી જાય છે અને એવું ઘણું બધું બીજું પણ થતું રે છે.
હા એ પણ વાત સારી કરી ને અત્યારે તો લોકો અ જે સોશિયલ મીડિયાનો યુઝ છે તે બિઝનેસમાં પણ કરે છે કારણ કે તેમને ખબર છે કે માણસો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ વગેરે ઘણું બધું જુએ છે યુટ્યુબ અને તેમાં પોતાની કોઈપણ પ્રોડક્ટનો એડ એડ કરે એડવર્ટાઇઝ તો બીજા લોકો જુવે છે અને તેઓ આકર્ષાય પણ છે કારણ કે તે પ્રકારની જે એડ પણ બનાવા માં આવે છે એટલે કોઈ કપડાનું બિઝનેસ ફૂડ બિઝનેસ કે ઓનલાઈન સ્ટોર ફાયના ન્યુ સર્વિસ વગેરેનું પણ આ જે જાહેરાતો કરે છે અને ખર્ચ પણ ઓછો પડે છે. અને આના કારણે ઘણા બધા માણસોને રોજગારીની તકો પણ મળી જાય છે જે ક આપણે વાત કરી યુટ્યુબમાં જે ઇન્ફ્લુએન્સર કોન્ટેન્ટ ક્રિએટર ડિજિટલ માર્કેટર એવા બધા જ ફ્રીલાન્સ જે હોય દર મહિને લાખો કરોડો રૂપિયા પણ કમાય છે એમ. અને જે સામે વાળી વ્યક્તિ છે. તેને મનોરંજન પણ મળે છે આવી રીતે જે પણ કોઈ કોમેડી વિડિયા જોવા ગીતો સાંભળવા ફિલ્મો જોવી કે ગેમિંગ શોટ વિડડીયો વગેરે.
હા એ વાત તો તમારી સાચી કે એમને બધાને તો ફાયદો થ તો હોય છે એટ માટે વિડીયો બનાવે છે. પરંતુ આપડે તો ફાયદો નથી થતો ને આપણને તો નુકસાન જ થાય છે ને બધું જોવાથી તો પછી અપ આપડે શું કરવા, એવું બધું જોવું જોઈએ. મારું કેવું એમ છે.
હમ હમ, હા, એ પણ તારી વાત બરાબર છે. આપણે પોતે, હા, પોતે સમજવું જોઈએ કે આપણે જે પણ વિડીયો જોઈએ છે, તેનાથી આપણને કંઈ ફાયદો થાય છે કે નથી થતો, જે પણ વિડીયો વગેરે જોઈએ તો તેમાં આપણે એ શીખવું. જાણવું જાણવું જોઈએ કે આનાથી મને કેટલો ફાયદો થશે, નહીં થાય તો આને કદાચ જો કોઈ પણ પ્રકારનો ફાયદો ન થતો હોય, તો આપણે એવા વિડીયો પણ ન જોવા જોઈએ, બને ત્યારે ત્યાં સુધી આપણે આ જે વિદેશ, દેશ-વિદેશના જે સમાચાર, ટેકનોલોજી સમ કમકને જે હવામાન આગાહી અને સરકારી જે યોજનાઓ હોય તેની માહિતી મેળવવી પડે, એ સારું કેહવાય. પરંતુ જો કોઈ કોમેડી વિડીયો વગેરે જોઈએ. તેમાં કોઈ અ અંશે કોઈ વ્યાજ બી નથી કે પોતાને કોઈ ફાયદો પણ થાય. ખાલી ત્યાંથી એક મનોરંજન જ બને મળી જાય.
હા, એ વાત તો તમારી સાચી જ છે અને પાછું આમાં મેં જોયું છે, તો ઇન્સ્ટાગ્રામમાં પણ હવે તો જયારે હું જ આઈડીનું ક આઈડીને લગતા જે આવે છે ને, લેંગ્વેજો ને બધું તેવું બધું પણ મને જોવા મળે છે, અને હું એના કન્ટેન્ટ પણ જોઉં છું. ફોલો પણ કરેલી છે ચેનલોને, એટલે મને એનાથી મારે લેંગ્વેજ શીખવામાં પણ મદદ કરે છે. અને એટલું જ નય, પાછું હું શેર માર્કેટમાં અ થોડોક મને રસ છે, તો પછી હું એ શેર માર્કેટના વિડિયા પણ ક્યારેક ક્યારેક જોઉં છું, તો એ પણ સોશિયલ મીડિયા ઉપર મને શેરમાર્કેટ ની ટીપ્સ ને એવું બધું આવતું રે છે, જેનાથી હે ને મને ખબર પડે કે કયલ અત્યારે માર્કેટમાં શું ચાલુ છે, ટ્રેન્ડ શેનું છે, એ બધું મને ખબર પડે અને ક્યાંક ક્યારેક શું થાય છે, ભવિષ્યમાં તો, કારણ કે કોઈ પણ વિશ્વમાં આફત આવે કે યુદ્ધ થાય કે ગમે તે થાય તો એની અસર સીધી, પહેલા સૌથી પહેલા, શેર માર્કેટ ઉપર પડે છે. એના કારણે અને પાછું એટલું ને ક્યારે તેજી હોય તો એ તેજી ને પણ અંદાજો આવી જાય છે આપણને. કે આજે શેર માર્કેટમાં અવે તીજી આવવાની છે કે નય. એટલે આવી બધી ટીપ્સો મળતી રહે છે. જો આવી રીતે આ ટીપ્સો નો ઉપયોગ કરતા હોય તમે, તો તો એના માટે સોશિયલ મીડિયા સારું, પરંતુ પછી પેલું બધું વગર કામ નું જો એ કો કા કામ નું જ નય ને.
હા, એ પણ વાત સાચી હે. હ તમે જે પણ કંઈ માહિતી વગેરે લો છો, તે પોતાના ફાયદા માટે લો છો, તે બરાબર વાત કરી. જે પણ તમને શેર માર્કેટ વગેરેમાં રસ છે. તેના કારણે આપકમિંગ જે આ માહિતી મળે છે, આવનારી, આવનાર સમયમાં માર્કેટમાં શું થશે, શું નહીં થાયને, એ બધી માહિતી મળે. તે પોતાના ફાયદા માટે મળે, એટલે બરાબર છે, પરંતુ આવું અમુક લોકો કેવું કે જે રીલ, શોટ વગેરે પોસ્ટ વગેરે જે જોતા રહે છે, તેના કારણે સમયનો બગાડ થાય છે અને પોતાનો અભ્યાસ અને કામ કે પરિવાર સાથે સમય ઓછો સમય મળે છે. અને આના કારણે અમુક સોશિયલ મીડિયામાં કેવું કે કોઈ પણ અ જે ગા તમે જાણતા જ હશો, ક્રિકેટર વગેરે જે ધોની વગેરે છે એમાં ટાઈગર શ્રોફ એવ લોકો કેવું કે, એને કોઈ પાન મસાલાની એડ કરે છે. તેના કારણે જે વ્ય માણસો પણ એને તે એડ જોઈને જીમલ વગેરે ખાય છે, જે ગુ પાન મસાલા તેના કારણે થાય છે શું કે, જે પણ એન્ફ્લુ ઇન્ફ્લુએન્સર છે તેને તો પૈસા મળે છે, પરંતુ જે મ સામાન્ય માણસ છે તેને અ જે અ ઘણું બધું નુકસાન થાય છે, અ જે પરી કી વગેરે ખાવા રેય એમ ગુટકા.
હા, એ વાત તો છે. અને એ બધા તો ખરેખરમાં, તો જયારે એડવેટાઈઝ બનાવતા હોય છે ને, એ વખતે મા પડીકુ ખાતા નથી, એને વસે પણ અંદર ખાલી જે મોઢા હુધી લઇ જાય છે બસ એટલું જ એ એમને અંદર એ એડવર્ટાઈઝમાં પણ એ લોકો એવું ખાવાનું પસંદ નથ થી ખાતા કરતા પરંતુ આપડે એડવેટાઇસ જુઓ ને અક્ષય સલમા ખાય અક્ષય કુમાર ખાય છે ને એવી રીતે મતલબ ખાય છે એ બધા તો હવે આપડે ખાઈશું તો એમાં કઈ વાંધો નઇ. એ આવે પરંતુ એ બધા ત હાથ પણ નથી લગાડતા એમના તો અંદર ધારો કે મુ ખવાસ હોય ને તો એક રીતેનો મુખવાસ જ ભરેલો હોય છે એમના માટે સ્પેશિયલ પડીકીમાં. એવું પેકિંગ કરીને અમાં આવી રીતે આપણે જે ખાઈએ એ તમાકુ ને એવું બધું હોતું નથી અંદર જે નુકસાનકારક કરે એ અમે એમને તો એક વાર જ ખાવાનું હોય એક્ટિંગ કરવાનું હોય એટલે પરંતુ એક વાર પણ એ ખાવાનું સ્વીકાર કરતા નથી. એમ વાત છે.
હા. હ હા હા એક મે બરાબર બોલો સારું સારું તો. કાલે વાત કરીએ આપણે હવે બરાબર.